હલો હલો. હલો.
હાલો.
કેમ છો મજામાં? તમારા ઘરના બધા મજામાં છે?
હાલો.
હેલો. અવાજ આવી રહ્યો છે હલો.
હા હા.
અવાજ આવી રહ્યો છે હેલો. હલો.
હ
હા કેમ છો મજામાં? હલો. હલો. હલો. હલો. હલો. હલો. હેલો. હલો. હલો. હેલો.
હ
હલો અવાજ આવી રહ્યો છે હલો.
હા હવે આવી રહ્યો છે પેલા નેટવર્ક શું તને લાગે.
હા કેમ છો મજામાં?
હા.
હમ બધા ઘરના મજામાં?
હા બધા મજામાં.
હ હા તો. તમને હું કૃષિ વિશે જણવા માંગુ છું ભારતમાં. ભારતે તમને ખબર હશે. આપણો ભારત આપણો કૃષિ પ્રધાન દેશ છે એટલે અહિયાની મોટાની મોટા ભાગની જનતા ખેતી પર જ આધારિત છે. ખેડૂત એ આપણો અન્નદાતા કહેવાય છે કારણ કે તે આપણને ખોરાક પૂરો પાડે છે જો આપણે રોજ ખાવામાં રોટલી શાક ફળો અને અનાજ મેળવીએ છીએ તેના પાછળ ખેડૂત નો હાથ છે અને તેની ઘણીખરી મહેનત. છે આજે ખેતી એ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે મોર્ડન ટેકનોલોજી સાથે જોડાયને એડવાન્સ બની રહી છે આજે ખેતી તો આજે આપણે ખેતી વિશે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. અ હું એક વાત કરું શેર કરું તો ઘણા લોકો. સી શહેરમાં રહે છે જેટલે મતલબ. ઘણા લોકો શહેરમાં રહે છે તેથી તે લોકોને ખેતી વિશે વધુ જાણકારી નથી પણ હકીકતમાં તો ખેતી આપણા જીવન. વધારે છે જે ખેડૂત અને ખેતી કરે આપણને ખાવા માટે કઈ પણ નહી મળે અને આજે ખેડૂત ખેતીમાં ઘણી નવી રીતો આવી ગઈ છે જેમાં અ જેમાં કે. ઓર્ગેનિક ફાર્મિંગ. ગ્રીન હાઉસ ફાર્મિંગ વગેરે આ બધી ખેતોની ઇફેક્ટિવ અને પ્રોફિટેબલ બનાવી રહી છે તો ચાલો આપણેે તે ખેતીને સમજીય અને તે ખેતીને કેવી રીતે આપણે. ઇમ્પ્રુવમેન્ટ લાવીએ એ સમજીશ.
હા મેં તમને પણ ખેતી વિશે થોડું કહેવા માંગુ છું કે અમે ઘણા પ્રકારની ખેતીઓ કરીએ છેી જેમ કે ફ્રૂટ પછી મરચાંની ખેતી વધારે કરીએ છી કેમ કે તે ખુબ પ્રોફિટેબલ બિઝનેસ હોય છેઅ અ જેના લીધે ખુબ ઇન્કમ સારી આવે છે અને સરકારે પણ ખૂબ એવી યોજનાઓ લાવી છે કે જેના લીધે આપણને અ ખુબ. તે ખૂબ જરૂરી છે કે આપણે પણ આપણે સોળને બચાવ આપણે પણ અમે જાત જાતની ખેતી કરીએ છ છેએ કે કેળાની ખેતી કરીએ પછી દૂધી પપૈયા તરબૂચ. ખીરું વગેરે ની ખેતી કરીએ પછી ઓફીમ ની ખેતી કરીએ અને પછી અ જાત જાતની ખેતી કરીએ એટલેમ ખેતી કરવી એ આસાન તો નથી પણ એ ખેતી કરવી એ ખૂબ દેશ માટે. રૂરી છે જેમ કે જો બધો માલ એક્સપોર્ટ લાવશો તો તમારો ભાવ પણ ખુબ વધુ હશે.
હા તમે મોડનટે મોર્ડન મોર્ડર્ન ફાર્મિંગ ટેકનિક તો વાત સાંભળી જ હશે. આજના સમયમાં ટેકનોલોજી ખેતી માટે મહત્વનો ભાગ ભજવે છે તમને સારી રીતે ખબર હશે, આજના સમયમાં ટેકનોલોજી જેવી કે ટેક્ટર. અ ટ્રેક્ટર સિસ્ટમ અને મશીનરી દ્વાળ ખેડૂતને મહેનત વગર મતલબ મહેનત ઓછી મહેનત વગર વધુ અનાજ કરીને પ્રોફિટ કરવાનો અ સરળતાપૂર્વક અ સરળતાપૂર્વક. ટેકનોલોજી હજી લખ્યું છે, તેથી જેમાં અ હમણાં સરકાર ઘણી બધી સબસીડીઓ આપે છે જેમાં ખેડૂતોને ખુબ જ ઉપયોગી થાય છે. જેમ કે હમણાં નવી સિસ્ટમ ચાલુ કરી છે ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિ દ્વારા અ ખેડૂતના પ્લાન્ટને અ એના મૂળ સુધી પાણી પહોચાડવાનું કામ ટ ટપક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. જેથી અ પ્લાન્ટને યોગ્ય. યોગ્ય. પાણી મળી અને તે સારી રી. તે ગ્રોથ થાય તે માટે મોર્ડર્ન ટેકનોલોજી. ખુબ જ આગળ કામ કરી તમને ખબર જ હશે.
હા અમને ખબર છે કે મોર્ડર્ન ટેકનોલોજી ખુબ આગળ વધી ગઈ છે જેના લીધે ખુબ પ્રોફિટેબલ બિઝનેસ અ અ થાય છે, કેમ કે આપડે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો ખેતી સારી થાય છે જેના લી આપણને જો આપ પેલા ભાત ને એવું કાપવા હારું હવે મોટા મોટા મશીન મરચાં ને એવું તોડવા હારું પણ મરચા તોડવા હારું તો નઈ, સાટવા હારું ને એવા મશીન ઘણા આવી ગયા છે જેના લીધે ખેતી ખુબ થાય છે. અ અને જયારે સીડી કાપવાનું મશીનને એવું પણ એ ટેકનોલોજીમાં સરકાર ઘણી બધી યોજનાઓ કરે છે. આ તે ખુબ સારી યોજનાઓ કહેવામાં આવે છે.
હા અને તમે તમે સ્માર્ટ ફાર્મિંગ વિશે પણ સાંભળ્યું હશે આ સ્માર્ટ ફાર્મિંગ એ નવી કોન્સેપ્ટ છે, જેમાં સ્માર્ટ ફાર્મિંગમાં અ ડ્રોન અને એ આઈ નો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ફિલ્ડની. અ ડ્રોન દ્વારા અ દવાનો છંટકાવ કરવામાં આવે છે, જેથી કરીને પ્લાન્ટને જેટલા પ્રમાણમાં કીટનાશક દવાઓ જે ખેડૂતોને અ. ખુબ જ સરતા પૂર્વક ડ્રોન દ્વારા લખવામાં આવે છે, જેથી આ બધા ખેડૂતો પાક સારો લઈ શકે છે આ બધા ખેડૂતો વધુ સારું ડિસઝન લઈ શકે છે, આથી પ્રોડક્ટિવિટી વધે છે અને લોસ ઓછ આ મોડન ટેકનોલોજી ખેડૂતને વધુ ઇફેક્ટિવ અને પ્રોફિટેબલ બનાવે છે. આ હવે આપણે ખેતીના ફાયદા કરીએ તો ખેતી આપણને ખોરાક પૂરો પાડે છે જેથી જીવન જરૂરિયાતની. અરે જીવન માટે જરૂરી છે તે ઈકોનોમિક નો મહત્વપૂર્ણ ભાગ છે જેમ આપડી અ અ ખેતીમાં કે આર્મીમાં ગ્રોથ થાય તેમ આપણી ઈકોનોમિકસ પણ ધીરે ધીરે આગળ વધે છે. ઇકોનોમિક્સ વધવાથી આપણું દેશ બી ઓબ્વિયસલી આગળ વધે છે. ઘણા લોકો અ મતલબ ઈ ટ અ ભારતના ઘણા લોકો એટી ટુ નાન્ટી પરસેન્ટ ખેતી પર જ નિર્ભર છે. એ એ લોકોની મોસ્ટ ઓફ ઇન્કમ ખે ખેતી દ્વારા જ આવે છે એટલે એને આપડો આપડો દેશ ખેત આપણો દેશ આપણો દેશ. એગ્રીકલ્ચરમાં એટલો આગળ વધી રહ્યો છે કે આપડણે એને આપણા પાકને એક્સપોર્ટ કરવાનું પણ આજે એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. એમાં ઘણા ફડા ચેલેન્જ પણ આવે છે. એમાં ઘણા બધા ચેલેન્જસો પણ આવે છે જ્યાં જેમ કે વેધર ચેન્જ મતલબ અ વરસાદ આવવાનો ટાઈમ ચેન્જ થઈ જાય છે ક્યાં વધારે વરસાદ પડે છે ક્યાં ઓછો વરસાદ પડે છે જેથી પાકને ઘણા બધા અ નુકસાન પણ થાય છે. પણ તેમાં પણ અ સરકાર સહાય આપે કે પાક બગડી જાય તો આટલી અ તેનું બધું ફોર્મ વોમ ફિલઅપ કરીને. એ આપણે લોસ થયેલા પૈસા આપણે તેને રિકવર કરી શકીએ છેએ તો અ ખેડૂતો માટે એ ઘણી અ ઘણી સારી વાત છે કે જે અ સરકારે એ ખેતી માટે પ્રોત્સાહન આપે છે.
હા ઘણી બધી યોજનાઓ કાઢે છે સરકાર શ્રી કે જેના લીધે આપણે આપણે બહાર માલ મોકલી શકીએ અને વધુ પૈસા કમાઈ શકીએ આપણને ઇન ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ એટલે તેમાં હાખભાજ જીનો મોકલાવી શકે જેના લીધે આપડો હ હાકભાજી નો ભાવ કે આપણે જે પણ ઊગાડીએ તેનો ભાવ ખુબ જ મળી રહી છે. અને બાર આપણી માંગ ખુબ વધી રહી છે જેમ કે બાર ના આ બધા હોય તે ટેકનિકલ પરત વધારો હતા આપણે આપડો ખેતી પ્રધાન દેશ હોવાથી આપણે પણ ભાવ સારો મળી શકે અને જેના લીધે આપને અ ખેતી જળવાઈ રહે.
ને આજે અ અનએજ્યુકેટેડ ખેડૂતો મતલબ ટેકનોલોજી નુ ઉપયોગ કરી રહ્યા નથી તો તે લોકો માટે ગ ગવર્મેન્ટો એ ઘણી બધી ગવર્મેન્ટ ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળે છે. એટલે અ એ. અ અનએજ્યુકેટેડ ખેડૂત માટે પણ અ ખુબ જ ઉપયોગી બની રહ્યો છે સપોટ ફ્યુચરમાં ખેતી વધુ મોડન મોડન બ બનતી જશે ટેકનોલોજીનો વધુ ઉપયોગ ભવિષ્યમાં થવાનો જ છે અને સ્માર્ટ ફાર્મિંગ પણ ખુબ જ બધું આગળ વધી રહી છે અને વોટર મેનેજમેન્ટ જેવી એ પૂરૂં પણ લાવી ર્યું છે ગવ
હા આ
સારું તો આપ. હલો. સારું તો આગળની વાત કરીશું.
આ.